હલો હા જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ, કેમ છો?
હા બસ બહ આમ સારું છે હા આ જે આપણે કેવું કે આપણે જોઈએ છેએ કે આપણા જીવનમાં મની એટલે કે પૈસા નું ખુબ મહત્વ છે. તો આપણે આ પૈસાને અ ખર્ચો કેવી રીતે કરીએ, સ્પેન્ડ કેવી રીતે કરીએ? તો એની સામે આપડે, એ તો થઈ જ જાય, ખર્ચા તો થઈ જ જાય. પણ એની સામે આપણે એનું સેવિંગ પણ જરૂરી છે તો આપણે એ પૈસા ને કેવી રીતે સેવિંગ કરવું જોઈએ અને કેવી રીતે ખર્ચો કરવો જોઈએ? એના વિશે આપણે થોડીક વાત કરીએ.
હા પાક્કુ
હા તો આપણે જોઈએ છીએ કે આપણે આજકાલ ગમે ત્યાં આપણે રસ્તે જતા હોય તો એ આપણને કાંઈ ન લેવું હોય ને તો પણ અમુક વસ્તુ આપણાથી લેવાય જ છે. અ બજારમાં ગયા હોય તો એક વસ્તુ વસ્તુ લેવાની હોય તો આપણે ચાર પાંચ વસ્તુ લઈ ને આવીએ છીએ માર્કેટમાં ગયા હોય તો એક જ શાક ભાજી લેવાનું હોય એને બદલે આપણે ચાર પાંચ શાકભાજી લઈને આવીએ છએ એટલે એ આપણી જરૂરિયાતની વસ્તુ છે એટલે આપણે એ ખર્ચો કરવો જ પડે પણ એની સામે આપણે સેવિંગ પણ કરવું જોઈએ આપણી જે આવક હોય એના પ્રમાણમાં આપણે એનો સેવિંગ પણ કરવું જોઈએ. તો તમે સેવિંગ કરો છો?
હા અત્યારે સેવિંગ્સનું સેવિંગ્સનું ખૂબ ખૂબ મહત્ત્વ છે કે સેવિંગ્સ વગર આપણું આપણું ફ્યુચર સિક્યોર નહીં થાય અગર આપણેે સેવિંગ્સ નહી હોય અને અચાનક કોઈ દવાખાના નો ખર્ચો કે આવ્યો તો આપણે બીજ બીજા પાસે ભીખ જેવું માંગવું પડશે કે ચલો તમે મને આપો તમે મને આપો. એના કરતા આપણેે પોતે સેવિંગ કરીએ ને હવે મનીનું મનીનું અત્યારે એટલું બધું જરૂરિયાત છે ને કે ક્યાંય બી આપણે હોસ્પિટલમાં કે ગ્યાત તો દસ પંદર હજાર આમ વપરાય જાય છે તો જો આપડી આ આપણી પાસે સેવિંગ નહીં હોય ને તો આપડે બીજા પાસે માંગવા પડશે કે કઈ પણ લોન લેવી પડશે કે કઈ પણ કરવું પડશે તો મારા ખ્યાલ મુજબ તો સેવિંગ કરવું ખૂબ જરૂરી છે. કે ચલો આપણી આપણી સેલરી આટલી છે તો એમાંથી હું આટલું સેવિંગ્સ કરીશ. એવું આપડે ડિસાઇડ કરવું જ જોઈએ.
હા અને આપણે જોઈએ છીએ કે આપણે અત્યારે અ પૈસાને સેવિંગ કરવા માટે ઘણા બધા સોર્સિસ છે. બેંકમાં આપણે કરી શકીએ છીએ એફડી કે આ તે બધું પોસ્ટમાં છે કે આપણે ના બચત હર મહિને આપણે નાની નાની બચત કરીએ તો એ પછી પાંચ વર્ષે દસ વર્ષે આપણને ઘણું બધું આગળ જતા કામ લાગે છે. અને આજકાલ તો આપણે જોઈએ છી કે યુવાનોમાં એસઆઈપી છે મ્યુચ્યુઅલ ફંડ્સ છે એ બધાનો બહુ ક્રેઝ છે કે જેમાં તમે હા એકમદમ નાની રકમથી પણ તમે કરી શકો છો અને તમારે આખે લાઈફના અ લાઈફ કવર હોય છે ને બધા એવા ડેથ કવર હોય છે ને કે જે તમને તો આપણને તો ઠીક પણ આપણા પરિવારને સિક્યોર કરે છે. જયારે આપણને, હઅ તો એ આપણેે બધું કરવું જ જોઈએ.
હા, પણ અત્યારના અત્યારના યુવાનોને કેવું છે કે જો ચલો, ત્રીસ હજાર સેલરી થાય તો એ લોકો બહુ બધા એ લોકોના ખર્ચાઓ એટલા બધા છે ને કે એ લોકો બહુ જ ખર્ચો કરે છે કે અ આ મો ટી મોટી જગ્યાએ અ કોફી પીવા જવું, કેફેમાં જવું, પ્લસ અ અમ આઈફોન જોઈએ છે તો આઈફોનના ઈએમઆઈ ભરે છે. તો એ બધું એ લોકો એટલું બધું સ્પેન્ડ કરી નાખે છે ને કે પછી ભવિષ્ય માટે કોઈ ય સેવિંગસ રેતીજ નથી તો હું તો એવું માનું છું કે આપણે અ પેલા સેવિંગ કરવું જોઈએ પછી આ બધા આપડા શોખ પૂરા કરવા જોઈએ. શોખ પૂરા કરવા જોઈએ એની ના નહી પણ શોખ અમુક લિમિટ સુધી પૂરા કરવા જોઈએ પેલા સેવિંગ કરવું જોઈએ.
હા, સ એકદમ સાચી વાત છે કેમ કે આપણે જે પણ સેલરી હોય ને એને અમુક ટકા રકમ છે એ આપણે સેવિંગ પેલા કરી જ દેવું જોઈએ ત્યાર પછી ભલે આપણે લોન લઈ શ કીએ તો આ જેે લોનને બહુ બધું થઈ ગયું છે દરેક વસ્તુ લોન ઉપર મળે છે એટલે આ આજકાલના એ યંગસ્ટ ર શું કરે કે બસ બ ધી વસ્તુ લઈ લેશે. કાર પણ લેશે ને બાઈક પણ લેશે ને મોબાઈલ પણ લેશે બધું ઈએમઆઈ ઉપર લેશે પછી શું થાય કે એ ને પાસે કાંઇ બચતું નથી. એટલે આવી રીતે આ એક જે ઈએમઆઈ વાળું નીકળ્યું છે ને તો એમાં આ છોકરાઓ બહું પછી એની પાછળ એમ થાય છે કે ના હું આ એ લઈ લઉ ને, આ એ લઈ લઉ ભલે મહિને મહિને ભરી દઈશ પણ એ આગળ જતા બહ એને પ છી ડિફિકલ્ટ થઈ જાય છે ક્યારેક તો એને શું કરવું જોઈએ કે પેલા એ જેટલી જે જરૂરિયાત હોય બાઈક થી ચાલતું હોય તો ફોર વ્હીલર લેવાની કોઈ જરૂરત નથી એ એને સમજવું જોઈએ. અને થોડુંક થોડુંક સેવિંગ કરી દેવાનું પછી આગળ જતાં ભલે થોડુંક એને અમુક વરષ પછી થઈ જાય તો પછી ભલે એ લોકો આ બધું વસ્તુઓ લે તો કંઈ વાંધો નથી.
હા, હા સાચી વાત છે. જ્યાં સુધી સ્કૂટરથી ચાલતું હોય ત્યાં સુધી બાઈકની જરૂર નથી ને બાઈક થી ચાલતું હોય ત્યાં સુધી અ અ કારની જરૂરત નથી. પણ અત્યારના યંગસ્ટર તો કેવું દેખાડા માટે એટલું બધું સ્ પેન્ડ કરી નાખે છે ને કે પછી કઈ બચતું જ નથી. એટલે મારા ખ્યાલ મુજબ સ્પેન્ડિંગ જરૂરી છે પણ અમુક લિમિટ સુધી કે આપણી સેલરી સેલરી આવે એટલે પેલા સેવિંગ્સ માટેના પૈસા અલગથી કાઢીને પછી આપણે સ્પેન્ડ કરવું જોઈએ એમ પછી આપડે આપણું બજેટ બનાવવું જોઈએ.
હમ્મ, સાચી વાત છે. એ આપણે હાલો જરૂરિયાતનું છે એ તો આપડે લેવું જ પડશે કારણ કે આપણે જમ વાન માટે આપણે ખોરાક માટે જોઈએ એ બ ધી વસ્તુ તો જોશેજ કે ભાઈ અનાજ છે, શાકભાજી છે, કરિયાણું છે. એવા બધા માટે તો આપણે પૈસા ખર્ચવા જ પડશે એ ઉપરાંત ચાલો આપણે આપડે કોઈ દવાઓ હોય તો એ માટે જોઈએ કે પછી આપડણે બાળકોની ફીસ ભરવાની હોય તો એ માટે એ આખું ફરજિયાત છે. એમાં કઈ ના ચાલે પણ જો આપણેે પછી આપણે જોવું પડે કે ભાઈ એ થોડું થોડું બચાવેલું હોય તો ક્યારેક આપણેે અચાનક મોટી બીમારી આવી ગઈ તો ઘણો બધો ખર્ચો થઈ જાય છે. તો ક્યારેક આપણે કેવું થાય કે જો નોકરીમાં એ અત્યારે તો એવું થઈ ગયુ છેને. અ એટલી કોમ્પિટિશન છે ને કે ક્યારે આપણે લે ઓફ કરી નાખે છે, ખબર જ નથી પડતી તો તો શું થાય છે તો આપણો જો સેવિંગ કરેલું હોય તો આપણને કદાચ એક બે મહિના નવી નોકરી ના મળે તો પણ આપણને આપણને તકલીફ ન પડે એટલે આપણે ખાસ કરીને એ જોવું જોઈએ કે આ પૈસા છે એને બચાવવા જોઈએ.
હમ સાચી વાત છે પૈસાને તો પૈસાનો તો મર્યાદા પૂર્વક ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે. કેમ કે અમુક ટાઈમે આપને આપણને પોતાને ફીલ થાય છે. કે અત્યારે આપણી પાસે પૈસા નથી તો હવે- - હવે પૈસાનું એટલું બધું મહત્વ વધી ગયું છેને. કે ક્યાંક સામાજિક રીતે પણ આપણે કશે જવું હોય ને તો પૈસાવાળાને વધારે સારી રીતે બોલાવે છે એ આપણે પોતે ફીલ કરીએ છીએ એમ કે જે લોકો પાસે વધારે પૈસા પૈસા હોય એને સારી રીતે બોલાવે છે જેની પાસે ઓછા પૈસા હોય એને એને સારી રીતે બોલાવતા નથી યા પ્રસંગમાં બોલાવતા જ નથી.
હા સાચી વાત છે એ હવે જરાક વધારે થઈ ગયું છે એવુ કે ભાઈ હા પૈસા વાળા ની માન અત્યારે પૈસાની માન છે એના જેવું થઈ ગયુ, પણ ખરેખર પેલા માણસ એને માન હતુ. હવે પૈસાને માન છે પણ ખરેખર એવું ના કરવું જોઈએ આપણે સગા વાલાને તો જો એવું કરીએ તો એ બહ સારું ના કહેવાય અને આપણેે જો અત્યારે જોઈએ છીએ તો આપણે નાના નાના પ્રસંગમાં પણ કેટલા વ્યવહાર કરવા પડે છે. કે ચાલો આપડણે લગ્ન પ્રસંગ માં ગયા તો ખાલી ચાલો અહિયાં થી જવાનો એક તો ખર્ચો લાગે મુસાફરી કરીને એમાંય આપણે તો દૂર જવાનું હોય. તો એ પણ ખર્ચો લાગે પછી પાછો એ ત્યાં બધા વ્યવહાર કરવાના આવે તો એ આપ જો પૈસા બચાવેલા હોય તો એ બધું આપડે અચાનક બધું કરવાનું થાય. આવે વાર તો એ કામ લાગે આપણને
હા.
પણ હા અને આપડણે આપણા છોકરાઓને પણ શીખવવું જોઈએ એ બચત કરતી. કે પેલા આપડે જો નાના હતા ત્યારે આપડ પેલા ગલ્લા રાખતા હતા. અ કે એમાં આપણે પૈસા મૂકતા એમાં એટલે અત્યારે પણ છોકરાઓને એવી રીતે આપણે જે પોકેટ મની આપતા હોય તો એમાંથી એને શીખવવું જોઈએ કે ભાઈ તારે આમાંથી. પૈસા બચાવવાના તો એને આગળ ત મોટા થઈ ને પણ એને આવડશે કે ના આપણેે પૈસા બચાવવાના છે.
હમ પૈસા બચાવવાની આદત તો બહુ સારી છે, કે અ આપડે છોકરાઓને કદાચ આપડે એવું કહીએ કે વીસ રૂપિયા આપીએ છીએ તો આપડે એને એમ કેવું જોઈએ કે પાંચ રૂપિયા બચાવ અને પંદર રૂપિયા તું વાપર એમ તો એના માટે એ લોકોને નાનપણથી જો આદત હશે ને આ બધી કે પૈસા બચાવવાની એમ તો પછી એ લોકો મોટા થઈને પણ પૈસા બચાવવાની આદત તેને બહુ સારું ભવિષ્ય આપી શકે છે.
હા એટલે જ આપડે જો બિનજરૂરી ખર્ચો આપણે ટાળી દઈએ અને સમજદારી પૂર્વક આપણેે ખર્ચ કરીએ અને નિયમિત બચત કરીએ તો આપણને આર્થિક સુરક્ષા મળે છે કે હ અને આપણે કેવત છે ને કે ટીપે ટીપે સરોવર ભરાય તો આપણે જો થોડી થોડી બચત કરશું તો આપણેે ભવિષ્ય માં આપણને મોટું ભંડોળ ઉભું થશે એ આપણને એક બે વર્ષમાં નહી દેખાય પણ એ પાંચ દસ કે પંદર વર્ષ પછી જયારે ખરેખર આપણને જરૂર પડશે ને ત્યારે એ ખરેખર દેખાશે તો આ જે આપડા આ ટોપિક ઉપર ખુબ સરસ થી તમારી જોડે વાત કરવાની મજા આવી અને ઘણું જાણવાનું મળ્યું તો બીજા ટોપિક ઉપર પછી મળીએ.
ઓકે
રાખો હા બાય જય શ્રી કૃષ્ણ હા